હ મારો અવાજ આવી રહ્યો છે
આવી રહ્યો છે બસ તમારો તહેવાર કો છે આમ તમને ગમતો હોય કારણ કે મેં ક્યારેય તમને તહેવાર ઉજવતા જોયા નથી
અ ના અ સાચું કવું તો અ એક એક સમય હતો જયારે હું બધા તહેવાર ઉજવતો હતો બટલાઈક જીવનમાં ઘણી બધી વતુ થઈ તો એ બાદ મેં તહેવાર ઉજવવાનું બંધ કર્યું છે કે લાઈક વર્ષમાં આવતું કોઈ પણ તહેવાર હું પર્સનલી ઉજવતો નથી ક્યારેક સામાજિક રીતે કે કામને લગ હોય ને મારે ઉજવવું પડે તો એ વસ્તુ અલગ છે પણ અંગત રીતે હું કોઈ પણ તહેવાર નથી ઉજવતો
કામને લગતોને ઉજવો પડે એટલે શું
અ કામને લગતો ફોર એક્ઝામ્પલ માની લઈએ કે શિક્ષક દિન છે કે રક્ષાબંધન છે એ બધી વસ્તુમાં કેવું છે કે બીજાઓની લંગણીઓ ન ધ્યાનમાં રાખીને આપડણે ભાગ લેવો પડે એમના એમને આપડે અ હ દી હા એજ દિવાળી પણ છે એટલે ઘણા ઘણા તહેવારો એવા છે કે જે આપણે સામાજિક રીતે આપણી ફરજ પૂરી કરવા માટે આપણે ઉજવતા હોઈએ છેએ એ વસ્તુમાં હું ચોક્કસ પગ લઉ છું પણ મેં કીધું એમ કે મનથી ક્યારે મ તહેવારો મન નથી થયું
બરાબર છે તો તમારી ફેવરેટ ડિશ હો ખા જમા
અ જમવામાં હું ઘરનું જો ભોજન જ પ્રિફર કરું છું અ એમાં કોઈ પણ વસ્તુ હોય શકે શાકરોટલી હોય શકે દાળ ભાત હોય શકે કઢી ભાત હોઈ શકે છે
કોઈ ફિક્સ વસ્તુ નહીં
અ ના એકક્ચુલી એ વસ્તુ નિર્ભર કરે છે ક કઈ વ્યક્તિ બનાવી રહ્યો છે અને જે તે સમયે કેવી બની છે
બરાબર છે
હા પણ ના ભાવતી વસ્તુમાં એક ભીંડા એવી વસ્તુ છે કે જે મને ક્યારેય નહી ભાવે
સાચી વાત છે ભીંડા ચીકડા હોય છે
એટલે ભીંડા મને આજ સુધી મેં હોટલ માં પણ ખાધા છે ને ઘરે પણ ખાધા છે પણ મ ક્યાંય કોઈ જગ્યા ભાવ્યા નથી
બરાબર છે શાકમા તો જોકે ઘણા ને એવી વસ્તુ હોય છે કે ઘણું શાક ભાવતું જ નથી હોતું તો એતો કરી શક પણ હોય ને કે ઘણાને દક્ષિણ ભારતનું સાઉથ ઇન્ડિયન ફૂડ કે પછી ઢોસા ઇડલી થઈ ગયા કે ચટપટું પાઉભાજી મરાઠી વાળા કે કશું ફાવતું હોય છે એમ પર્ટિક્યુલર એરિયાનું તમને એવું કશું નથી
અના એ બાબતમાં મેં કીધું એમ કે જે બનાવનારની આવડત પર નિર્ભર કરે છે કે કોઈ વ્યક્તિ જો સારું જમવાનું બનાવી શકતો હોય તો એના ભાગે ખાલી ખીચડી કડી પણ બનાવવુ હશે તો એ સારું જ બનાવશે સ્વાદિષ્ટ જ બનાવશે
અને તમને ગામડાનું જીવન ગમે કે શહેરનું
અ મારો હાથમાં એવું કહી રહ્યો છે કે મને જીવન ગામડાનું ગમે છે, પણ મારું મન એવું કહી રહ્યું છે કે મારા માટે, હાલના ધોરણે ગામડાનું જીવન અ અનિવાર્ય નથી મારે જે વસ્તુ સુધી પહોંચવું છે, એ વસ્તુ સુધી પહોંચવા માટે મને માર્ગ જે શહેર માંથી જ મળશે.
પણ એવી પોઝિશન થઈ જાય કે તમને શહેર મૂકવું જ પડે તો તમે ગામડામાં રહી શકો.
અહ. ના મેં કીધું એમ કે જો લક્ષ્ય અહ પૂરું કરવાની વાત આવે તો એ વસ્તુ બનવી શક જ નથી કે મારે મૂકવું જ પડે એ વસ્તુ. હું એનું કઈ સમસ અહ એનું સમાધાન કાઢી જ લઉં.
હા તો વિચાર્યો કે કઈક એવી પરિસ્થિતિ કોરોના જે પરિસ્થિતિ આવી જાય તો પછી ગામડામાં જ રહેવું પડે ને.
અહ તો જો ગામડામાં જ રેવા-રેવાનું બનતું હોય તો હું સો ટકા ટ્રાય કરું કે મારું જે કામ છે એ અટકવું ના જોઈએ.
બરાબર છે. મતલબ ગમે ત્યાં જઈએ કામ તો પેલા થવું જોઈએ અહ બાકી બધું ચાલશે.
ચોક્કસ.
તો ક્યારે પોતાના મા ટે એવું કઈ વિચાર્યું છે કે આજે પોતાના માટ ટે આટલો ટાઈમ અહીંયા વિતાવી દીધો કે પછી ચોવીશ કલ્લાક કામ માં જ પડ્યું રેયુ ગમે. હોય ને ઘણાનેે કેક સેલ્ફ ઓબજેસન હોય.
અહ જો એના માટે મારે વાત કરવી હોય તો અહ જે લક્ષ્ય છે એ મારું પોતાનું છે. તો જેટલો સમય હું માં મારા લક્ષ્ય માટે કામ કરી રહ્યો છું એ એકચુલી હું મારા માટે જ સમય આપી રહ્યો છું. તો મારા માટે મી ટાઈમ અને વર્ક ટાઈમ જેવી કોઈ વસ્તુ છે જ નહી. વર્ક છે મારા માટે જ છે. એ પણ મારા કામનો મારો એક ભાગ છે.
હ બરાબર છે એમ કઈક તમારે આ વાત પરથી અહ જાણવા મળ્યું ને એક શીખવા મળ્યું છે. એ તો વાત સો ટકા ની કીઘી કે લક્ષ્ય આપણું છે તો પછી આપણે આપણા માટે જ વર્ક કર્યું કે અને એકલા રવું ગમે કે ફેમિલી સાથે લાઈક ઘણા હોય છે ને કે જેને એકલું જ એકલવાયું રહેવું હોય છે ને ઘણાને એવું હોય છે કે ફેમિલી હળી મળી રેહ તો એમની જોઈન્ટ ફેમિલીમાં રહેવું ગમતું હોય છે વધારે લોકો સાથે હળી મળીને રહેવું પડતું હોય છે
અ હું નથી માનતો કે કોઈ વ્યક્તિ હોય એ સંપૂર્ણપણે એકલું રહેેવાનું પસંદ કરતો હોય અ જો વ્યક્તિ એકલો રહેતો હોય એ જો એકલો રહે તો હોય તો એ એની પરિસ્થિતિ ના આધીન હોય છે એની ઈચ્છા થી નઈ
એ તો વાત સાચી છે બોલો બીજું તમે કહો
હ બીજું તો પૂછવા છો તો લાઈક તમારો જીવન નું લક્ષ્ય શું છે
મારા જેનું લક્ષ્ય એક જ છે કે જે મારું ડ્રીમ હતું એ છૂટી ગયુ છે મારે બાયોટેકનોલોજીિસ્ટ બનવું છે જે હું અત્યારે તો શિક્ષકની લાઈનમાં ઘુસી ગઈ છું તો એ બી એડ નું પદ તેઈને માસ્ટર માટે સમય કાઢીને એક વાર તો એ કમ્પ્લીટ કરીશ જ એમ ગમે તે થાય ભલે મારે એ મોટી ઉંમરે પણ કરવું પડે તો પણ હું તૈયાર છું અને જે મારે મારા ઘરના માટે જે સપના જોયા છે બસ એ શાકાર ગમે તે હાલતમાં કરવા છે પણ ઓછામાં ઓછો પાંચ વર્ષનો સમય જે મેં મારી જાતને આપ્યો છે
ઓકે તો તમારા માટે મહત્વનું શું છે તમારું લક્ષ્ય કે આ ઘરની જવાબદારીઓ અપેક્ષાઓ પરિવાર તરફથી કારણ કે તમારો એક સમય આવ જવાબદારી માં અપેક્ષાઓમાં મારી વાત આવે છે કે ફોર એક્ઝામ્પલ માની લીધું કે તમારું લગ્ન નક્કી થાય છે બરાબર તો લગ્ન બાદ અમુક વસ્તુઓ થોડી અઘરી બની જાય છે એ સમયે તમે પ્રાયોરિટી કોને આપશો અ લક્ષ્ય ને આપશો કે ઘરની અપેક્ષામાં
ના લોંગ ટર્મનું વિચારીએ અત્યારના માટે તો ઘરનું જવાબદારીઓ છે પણ આગળનું વિચારું તો પછી મારું લક્ષ્ય તો પછી એક ટાઈમે ઘરની થોડીક પરિસ્થિતિઓ સેટ થઈ જાય ને તો પછી હું મારા લક્ષ્ય પાછળ પૂરો પૂરો સમય આપ પ્રમાન ગુસ
ના હું આર્થિક પરિસ્થિતિની વાત નથી કરતો તો આર્થિક પરિસ્થિતિ ને આપણે બાજુ પર મૂકીએ તો જે ઇચ્છા હોય છે ઘરના લોભ પોલીસનીલાઇફ ફોર ઇકઝામ્પલ આપણે વાત કરી કે એક છોકરીને તરીકે વિચારતા હોય કે મારી છોકરીનું વેલ્યુ લગન થઈ જાય એ સેટલ થઈ જાય પણ તમારો માટે એવું બની શકે કે તમારું લક્ષ્ય જે તમારે હાસિલ છે એના માટે લગ્ન તો એક ઓ લાઇક વચ્ચે હર્ડંલ જેવું છે જે તમારું કામ ધીરું હોઈ શકે તમારુ કામ અટકે
હા તો તો મારા લક્ષણ જ પસંદ કરીશ તો હું એ વસ્તુને બિલકુલ અવગણી નાખ ખીશ
તો માતા પિતાની અપેક્ષાઓ નુ શું?
એમની અપેક્ષાઓ તો ઘણી બધી હોય છે, ને ઘણા લોકોની અપેક્ષાઓ મારી સાથે હોય જ છે, પણ હું મારી અપેક્ષાઓનું શું જો બધાની જ અપેક્ષાઓ પૂરી કરતી રહીશ તો પછી મારી અપેક્ષાઓ ક્યારે હું પૂરી કરીશ એટલે એમની જેટલા પણ લિસ્ટ છે, એમાંથી ઘણી બધી માની શકાય એવી છે, ને ઘણી એવી નૈવત છે જે નહી માની શકાય અને મને લાગે છે ત્યાં સુધી એવી તો કઈ પરિસ્થિતિ નિર્માણ નહી થાય કારણ કે લોકો મારા ભણવાની સપોર્ટ કરે છે અને એના માટે એમણે ક્યારેય એવું બોજ નથી આપ્યું
હ, તમે તમારું લક્ષ્ય હાંસલ કરવા માટે કઈ હદ સુધી જવા તૈયાર છો
મારે મારું ઘર છોડવું પડે ને તો પણ હું છોડવા તૈયાર છું, જે કહેવાય ને કે આપણું સેફ પ્લેસ હોય, જે આપણા લક્ષ્ય માટે તો, એ માટે મારે ભણવું જ તો પછી હું ગમે તે હદહુધી ભણીશ ભણવા માટે કરી શકું એમ
માની લો કે એના માટે તમારે તમારા જીવનમાં ધરખમ રીતે ફેરફાર કરવો પડે તમારા જીવનમાં રહેવાની બાબતે કે ડિસિપ્લીનની બાબતે તો, તમે શું કરશો
ગમે તે પરિસ્થિતિ આવે બધી રીતે મારી જાતને એઈ પ્રમાણે સેટ કરવા તૈયાર છું એમ
બરાબર ને ઘણી સાારી વસ્તુ છે
જોઈએ, થશે તો જ આ જીવનમાં કંઈક આવવાનું નો મારો મતલબ છે જે સો શે બાકી તો કઈ નહી કારણ કે બધા સપના તો જોવે છે પણ સાકાર તો ઘણા ઓછા કરી શકે છે ઘણા જોવા જેવી મૂકી દે છે, તો પછી સપના જોવાનો મતલબ જ શું, અને ક્યારે હું એને ડ્રીમ કહી શકીશ જ્યારે હું એને કમ્પ્લીટ કરવા માંગુ છું, અધરવાઈઝ તો પછી રાત્રે જોયેલા સપનાનું જેમ છે સવારે ઉઠીને ભૂલી જવાનું
પણ સપનાઓની વાત કરીએ તો સપનાઓ બે રીતે હોઈ શકે છે, એક ખાલી પોતાના માટે જોવા અને એક સમાજના હિતાર્થ માટે જોવા તો તમે પસંદ કયુ કરશો બનનેવાથી
હું મારા માટે કરીશું સેલ્ફિસ છું થોડી થોડી ની ઘણી
તો સમાજ ન શું જો બધા લોકો આવું વિચારશે
હા પણ હું જે કરી રહી છું ભણવાનું કરી રહી છું ને એમ આમાં તો કઈ સમાજ નુ કઈ જ જાય ને સમાજનું તો નામ રોશન થશે ને જયારે હું આટલું બધું ઉચા પોસ્ટ પર ભણીશ કે આગળ વધીશ તો સમાજ નુ પ્રોગ્રેસ તો મારી સાથે જોડાયેલો જ છે ને
અ ના એ લોકો માત્ર ગર્વ લઈ શકશે આ વાતનું કે કોઈ છોકરી હતી એ ભણીને આગળ વધી પણ એમની જે પ્રગતિ થવી જોઈએ ત તમારા થકી એનું શું કે જેના જીવન તમે બદલી શકે હ
એમની કેવી પ્રગતિ સમજી ના શકી
કે કોઈના જીવનમાં તમારા થકી કોઈ ફેરફાર મળે એની ઉન્નતિ થાય એનો વિકાસ થા ય એ આગળ વધે
તો હું એટલું કહેવા માંગીશ કે બધું તો મારા હાથમાં નથી હોતું
ચોક્કસ હ ના ના વાત કરીને ઘણું સારુ ચોક્કસ